હલો. હા તો બાર મિનિટ થી ગી તો ખબર જ ની પડી.
બે મિનિટ થઇ ગી તી.
હમમ.
કેમ તમારે ગાવા જવું છે?
મને તો સ્ટેજ પર જવાનું મને થાય એટલે અવાજ બદલાય આખો એમ.
ના અવાજ નો વાંધો નથી, એતો અવાજ મતલબ એતો બદલાય. ગાતા મતલબ સીખોગા તો જ થયગા ને.
હમ્મ.
તમે જય હુધી સ્ટેજ પર નય જાઓ નય જાવો ત્ય સુધી એમજ લાગે ગ કે મારો અવાજ ખરાબ છે.
આપડે એફ આઈ માં મારા મેજર ના. મારા સર એ કીધું તું ભાગ લે સિંગિંગમાં પણ મે કીધું સર મારે
તો ના પણ તમારે અહ સાંભળો તમારે જો મતલબ એમ કોરું નહીં ગાવું હોય તો ડ્યુએટમાં બી કરી શકો.
હમ્મ.
એકદમ સાધુ સિમ્પલ હોય એ કોઈ છોકરી જોડે કે કોઈ ભાઈ જોડે ગાઈ શક
હમ્મ, મારા ક્લાસમાં તો કોઈ ભાઈ છે જ નહી જે હાથે ગીત ગાએવા.
આ તો મન એસ વાયમાં ઘણા બધા લોકો રહ્યા એમ. કોઈ ગાઈ શકે એવું હોય
હા સિંગિંગ નો નંબર છોકરી જ છે છોકરા મળતા જ નહી.
હા તો છોકરી જોડે ભી ગાય શકાય ને ડ્યુટ માં.
છોકરી એેલી હાથ નહીં વાડેન.
હમ્મ.
કોઈ છોકરીને પૂછો હાથ ની પાડે શું ખબર. એજ તો વાત હે.
કઈ બેન પૂછી દેખજું ગાય તો એ તમારો અનુભવ મતલબ આમ આજ છે આજ ટાઇમ છે આજ ટાઇમ પછી તો કોઈ નથી કહેવાનું કે ભાઈ તું ગાવા આવ કે ટેજ પર આવ કે કઈક કર એમ.
હમ્મ.
એક થી બાર જને તો થઈ હરે આ ગઈ એમ.
હમ્મ, હમ્મ. હાચી વા
ને બી આ વર્ષ જે લાગે.
હમ્મ, એ સેટ વાઈ હવે ટી વાઈ.
કેટલી વાર થોડાક દિવસ જશે ને કે કે ના આવી જશે હવે.
હમ્મ.
જે અસાઈમેન્ટ સોલ્વ કરવા લખવા પાછ જમા કરવાય પછી એક્ઝામ.
હમ્મ. હા. પછી પાએ બે ત્રણ મહિનો વેકેશન આલ દેગા વચ્છે.
હમ્મ, હા હા.
હમ્મ.
વેકેશન બહુ લાંબુ વાલે કોલેજ વાળા.
હા ને હારું.
મને મને હારું લાગે આ વેકેશન બઉુ લાંબુ આલ દે.
અઠવાડિયા નો હોય તો ચાલે.
હમ્મ. આ તમારા માં કોલ થાય કે નહી એના એપ માંય તો.
હા મને નહીં આવડતું મારામાંથી ખબર નઈ હું થાય છે કોલ થતો નહીં. મેં એક ક ભઈનો કાલે કે પરમ દિવસ ટાસ્ક પૂરો કર્યો તો.
હમ્મ અમ્મ.
વા ની યાદો હતી યા પર.
હા હમ ખબર નહીં અંદર કોઈ લોગઇન વત અહ પેલા પ્રોફાઈલ ટાસ્ક
ખબર હવે દેખે તો હોયને.
હમ્મ. હમ્મ.
હલો ઓપી એક મ ઓટીપી એ
હમ
કેટલા ઉડી ચોત્રીસે
કરી હલો
હા
હા બોલો હવે
હવે તમે બોલો મેં ઘણું બોલી લીધું
હા શું બોલું મેં સ્કૂલ વિશે
હા સ્કૂલ વિશે બોલો ગમે તે વિશે બોલો
સ્કૂલ ન શું કિસ્સો તમે કો ક કયા કિસ્સા વિશે વાત કરું સ્કૂલમાં હવે
હિસાબે તમે જો સ્કૂલમાં પ્રવૃત્તિઓ કરી હોય કે પછી સ્કૂલમાં સારા એવા હોય એલા છૂકરા
કલમ હ સ્કૂલમાં દેખો મેં ક્વીઝ કોમ્પિટશનમાં ભાગ લીધેલો
ફિઝમા
હા ક્વિઝમાં ફસ્ટ આવેલો એ હાાઈએસ્ટ આન્સર મે જ હાએસ્ટ આન્સર મે જાલલા ટીમ માં એક મે એકલે જ જીતા એટલેી ટીમ
મારે ભી એમ જ
હમ
અને મને ને મારી ફ્રેન્ડ મતલબ જે બીજી બેન્ચ વાળા હતા ને
હમ
એ લોકોને ઉઊભા કર્યા તો સર મતલબ થોડા એ જનરલી બધા ક્વેશ્ચન આવે છે ને એજ અચછા મને આન્સર આવડે પણ સરને સામેી એમ ક સર છ્ીસ એમ સર કે તો મને જવાબ આવે કે મને પૂછે એમ આસ આવડતા હતા પણ સર નેમ ગેધ સરનેમ એ મને નહ ખબર
ના બે એક વિસ એક સાયબર સેલ ની અને એક પેલી પણ સાયબર સેલની ક્વીઝ હતી ત્યારે આપડ ખબર એનએસએસ નો કોઈ પ્રોગ્રામ હતો પેલો ઉકેડીમાં ત્યાંય જતા રહેેલા જવાય નહી મા નંબર ભ હતો એમાં અને ક્વીસ હતી એમાં આપડે એકવીસ ને જિલ્લા લેવલે લઈ જાય ક્વીઝમાં લાગે
હા તો એવી ક્ઝો તો પાસ થઈ જાય પણ એના ક્વેશ્ચનને એવું જોઈએ
તો મે પાર્ટિસિપેટ કરુંા વિચારું હ ન આવેગ જિલ્લા લેવલ વાળા
તમે જોવાના એમ
મજા આવે એમાં
તો પણ કન એવું હોય તો એ લોકો આપશે કે
આપફતા જ હોગ
હા તો વાંધો નહી કેમકે જો ક્વેશન આપતા હોય ને તો પછી વાંધો નથી. હા તો વાંધો નથી ને એ તો મતલબ દિવસમાં કલાક એક તો કઢાય કે એક તેમ
મેં પેલી ક્વીિસ હતી ખબર એક બીજી વચ્ચે ક એક્ઝામ હતી સ્કૂલ માં જ કંકની હો એની તૈયારી કરીલી મેં આ ખી છોપડી મોઢે કર નાકી આખી મે છસો એમ સી કો નવસો હેટલા એમ સી કે નવસો કોણ હજાર તે હજાર હજાર મોડે કરનાગ્યા? અને એની બહાર નું આવી ગયું બધું, એની અંદર ના આયા જ નહી.
મારે તો આજે જ એક્સા એક્ઝામ હતી આઈ ટી આઈમાં. તો ઈ એસ સાંજે ઈ એસ નું વાંચ્યું અને થિયરીનું નહીં વાંચ્યું આગળ વાંચ્યું તો. થિયરી મતલબ બુક ખોલે જ નહી મેં તો પછી જાય ને. થિયરી માં બધું સાચાનું ખોટું કરને ખોટાનું સાચું કરી આવે.
હમ્મ.
ઈ એસ નું બાકી આવડી ગયું પાછું ઈ એસ ના પચીસ હતા ને થિયરી ના પચાસ હતા.
હમ્મ, મેં તો એક દિવસમાં એકસો વીસ એમ સી મોડે કરેલા, છેલ્લા દસ દિવસમાં.
તો પછી તમારો માઈન્ડ બહુ સારું છે લાગે.
ક્વીઝ માં એવું થાય બાકી બધામાં એવું નથ
હા એ તો બની જોવાનું.
એમાં ચાર ટાઈમ એમાં ચાલીસ ચાલીસ ના કર વીસ એમ કર એમાં નાખુ બધા. અને સેમ આન્સર એક વાર એમ સી ક્યુ એમ દેખલું કે આ એમ સી ક્યુ માં આ જ ભવા તો મને એ દેખા ને ખબર પડી ગયાં પણ આ પૂછીયા જ બીજા પેલાઈ
ના એમાં થાય એમ છે કે એમ સી ક્યુ કે જે આપણે વાંચીએ ને
હમ્મ.
એજ હોય શકે પણ તઈ જતા આપડે ગભરાય જાય તો બી એમ થાય હા અને એના જે મ મતલબ આન્સર ધારો કે હમણાં પે પેલા ક્વેશ્ચન નો આન્સર એ છે તો એમાં જઈએ ને એના સામે સી બી લખેલું હોય આન્સર હાચો જ હોય પણ મતલબ એ ક્રમ બદલી દે છે એ લોકો.
અહીંયા તો બરા ક્વેશ્ચનમાં ક્વેશ્ચન જ બીજા આવી જાય.
હા અધા કેશન્ટ તો આવે છે બહારના પ્રોપરલી એ જ નહી આવે.
મેં વાંસલી મારે જ માંડ વિસે ગયા થા લાગે.
હા
હા થઈ શું મેડમ એ તો નિ આવડતા ની લખવાના એમ કે મે અટેમ્પ્ટ કર હું તો અ પૂરેપૂરા ભી લખનાખુ અંદર.
એમ? પણ એના વિશે થોડું આઈડિયા હોવું જોઈએ જો ક્વેશ શન વીસ માર્ક ન હોય કે દસ માર્ક નો હોય ને તો એના અનુસંધાનમાં લખી શકીએ પણ એમ સી ક્યુ એવા કે એનો એક માર્ક આપણને બેઠો જ મળે. તો પછી એવું તૈયાર જ કરવું પડે એને.
સીસવી હતા ન એમાં?
એવું?
માઇનસ પોઈન્ટ પચી બી આવે.
હમ્મ.
હમ્મ, હું છે આમાં?
એ બી ધ્યાનમાં રાખવું પડે.
હું બી છે
હમ્મ. હમ્મ.
તો તમાર તો માઇન્ડ હારું રે છે તો પછી આઈ એ એસ બની જવાના ને?
અરે યાદ શક્તિ એટલે એમાં એમ સી ક્યુ પણ આ હજારેક એમ સી ક્યુ યાદ રે આપડે વધારે હમ્મવધારે ને વાંચવું પડે પછી એની પર વધારે ફોકસ કરવું પડે.
હમ્મ પણ વાંચવા ઉપર નિર્ભર છે હ હા.
ફ્રીઝ હતી વેકેશન માં એટલે ટાઈમ મળી જાય.
હમ્મ.
ચાલુ કોલેજમાં આવી જમાં ન મજા આવે એવું
હમ્મ.
એવું છે આ વીઝ ન તો.
હમ્મ.
સર હવે આવે ગા હવે જે એફ વાળા ચાલુ થાય કોલેજ. ત્યારે સર બધા નામો લખે ગ કે આ કોમ્પિટિશનમાં.
હા સંગીત નું બી આવશે ને લગભગ.
હમ્મ અ બધા એકાય દસ બાર કોમ્પિટિશન નું કકાય
હા તમે લેવાનું સંગીતમાં?
સંગીત નું ખબર ને એક ક્વીઝ નું મારે લખાડું પડે.
લખાવી દેજો.
. પઝ હલ દે ક્વેશ્ચન સર ન ક્વેશ્ચન હલ મેં મોઢે કર લુ અ.
બીજી એક્ઝામોની તૈયારી એવું કઈ?
હા એ પણ વિચારું છું.
એ વિચારો છો કે પછી કરો તો હો?
તૈયારી કરવાનું જ વિચ કઈ એક્ઝામ એમ વિચારો હવે.
આઈ સે બનવું છે ને પછી તૈયારી નહી કરવી કેવું કેવાય પીએસઈ બનોવ છે? તો ક્લાસમાં તો આઈ શે કીધું તું.
અરે મારા ભાઈ બ ને પીએસાય કે ના કે મહેનત સેમ ક્યાં થઈુ.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
સેમ ન એને મ ચાલ એજ કે.
હા પણ યુપીએસસી બી ક્રેક થઈ શકે પણ એને બી મહેનત હોવી જોઈએ તેવી એમ.
હમ્મ હમ્મ.
મેન ટોપિક તો એના આપણું ભારત છે ભારતનો ઈતિહાસ છે ભૂગોળ છે ને.
ઈન્ટરવ્ય ભી આવે ને એટલે એ ઈન્ટરવી્ય આવે?
હા.
હમ્મ.
કઈ એને ત્રણ ત્રણ પ્રિમ્યુલર આવે ને એ પાસ કરવા પડે.
મેન્સ પ્રલેમ્સ.
હા.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
ફર્સ્ટ તો એના અ કયું હશે એ એમાંથી બ બસો માંથી એકસો ને પચાસ કે દસ એવા કતાવાના હતા.
એકસો પચાસ ના હોય એમ. બસોમાંથી એકસો પચાસ ના ત્રણસો થી કા એકસો વીસ એટલા હો.
ના ના એ ટોટલ માર્ક જે બંને એક્ઝામ છે ને.
હમ.
એમાં ટોટલ માર્ક અઢારસો કે સત્તરસો એવા કઈક છે.
હમ. હમ્મ.
હમ અને ઇન્ટરવ્યુ માં તો બસ્સો. એકસો એસી સુધી તો ચાલે એમ કે છે.
હમ્મ.
પણ ખબર નહ હવે જેનો જેવું કિસ્મત જેવી. મહેનત કરો ગાય એવું ફળ મળે ગાય એવું તો છે નથી.
ઇન્ટરવ્યુ ની બધી તૈયારી કરવી પડે એમાં તો.
હા ઇન્ટરવ્યૂમાં તો એ બધું જનરલ જ પૂછે છે. અને બીજું તો આ જે આપણું પોતાનું મતલબ જે એ લીધું છે, તો એ શના માટે લીધું કેમ લીધું એજ પૂછે છે, બીજું તો
આપડો જે મેજર સબ્જેક્ટ હોય ને એના વિશેે જ પૂછે.
હા, ના એમ નઈ ધારો કે હમણાં તમે છો હા. તમે જો તમારી ફેમિલી છે. તમે પી એસ આઈ બનવા માંગો છો, તો પી એસ આઈ કેમ બનવા માંગો છો. એમ પૂછે, ગવા એનું કોઈક રીઝન હોય છે કેમ.
હમ.
હમ, પછી પાછું એમ હોય કે તમારી ફેમિલી હોય પછી બીજું કઈક હોય એમાં બે માંથી ચૂનવું હોય તો કોને ચૂનો કોની મદદ કરો એ બધું જ પૂછે.
હમ આડક ભરાસ